હલો કેમ છો
બસ મજામાં, કેમ છો તમે
અમે પણ મજામાં જ છીએ અને આજકાલ તો ખુબ જ મતલબ આજે નવું ડિજિટલ પેમેન્ટ બધું આવી રહ્યું છે તો તેના ઉપર ઘણી બધી ઘર બાજુ વાતચીત ચાલ્યા કરે છે કારણ કે ડિજિટલ પેમેન્ટ આવાના કારણે ખુબ એવું મતલબ બધાને સારું પડી રહ્યું છે એવું મને વાતચીત મળી અને ડિજિટલ પેમેન્ટથી મતલબમાં ખૂબ જ વધારે એવું મતલબમાં સારી રીતના અને સેફ વસ્તુ છે એવું બધું કહ્યા કરે છે બધા લોકો જેથી કરીને મેં પણ ઘણા સમયથી યુઝ કરું છું હમણાં તો પરંતુ જે હમણાં જે નવું નવું આવ્યું છે તેના કારણે મારા ઘરના લોકો એટલું બધું તેને માન નથી આપી રહ્યા અને અમારા ગામના લોકો છે એ લોકો પણ સારી રીતના ઉપયોગ નથી કરી રહ્યા તો શું તમે શું કહેવા માંગો છો ડિજિટલ પેમેન્ટ ઉપર
ડિજિટલ પેમેન્ટ એમ એક તરફથી તો સારું છે ને અમાર તાબી ડિજિટલ પેમેન્ટના તો બધા યુઝ કરે છે અને ને ડિજિટલ, ડિજિટલ પેમેન્ટમાં તો કેટલી વધારે રીતે આપણે પેમેન્ટ કરી શકીએ ગૂગલ પે છે ફોન પે છે પેટીએમ છે, યુપીઆઈ છે, સ્કેનર આપણે કઈ અલગ અલગ રીતેથી આપણેે પેમેન્ટ કરી શકીએ એમાં હું છે કે આપણા પાહે જો કેશ નહીં હોય તો આપડે ઓનલાઈન બી એટલે આપણે પૈસા આપી શકીએ તે મતલબ હારું કેહેવાય છે ને આપડે વધારે જગ્યાએ મતલબ પૈસા લઈ જવાની જરૂર ની પણ ડિજિટલ પેમેન્ટથી પૈસાથી મતલબ એક ખાતામાંથી બીજે ખાતામાં આપણે જલ્દી એટલે સરળતાથી ટ્રાન્સફર કરી શકીએ છીએ ને તેમાં આપણને છૂટા રાખવાની એ બધાને કઈ મતલબ મુશ્કેલી નહી થાય ને તે આપણને હારું કેહેવાયને દુ કાન છે, મોલ છે, હોટલ ને ઓનલાઈન શોપિંગમાં ડિજિટલ પેમેન્ટમાં ખુબ જ વધારે ઉપયોગ કરવામાં આવે છે તેનાથી આ મતલ વધારે આપડે નુકસાન બી ની થાય ને તે વસ્તુ સારું છે ને બધાને તેનો ઉપયોગ કરવો જોઈએ
હા, એટલે જ તો મતલબમાં બધાને એજ કહુ છું કે ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ સે અને અમારા ગામમાં પણ બધાને મે જણાવ્યું એ ડિજિટલ પેમેન્ટ તમે ઉપયોગ કરો અને ખૂબ જ મન તો સારું લાગ્યું કારણ કે ડિજિટલ પેમેન્ટ એ જો એવ એવી વસ્તુ છે કે તેમાં મતલબમાં આપણે પૈસાનું ટ્રાન્ઝેક્શન ખુબ જ સારી રીતના અને સરળતાથી કરી શકીએ છીએ અને પેલા શું કે બેંકમાં લાઈન માં ઉભી રેવા પડતુ તુ આપણે પૈસા લેવા માટે પરંતુ હાલમાં ડિજિટલ પેમેન્ટ આવવાના કારણે સે ને ખૂબ જ સારી રીતના આપણે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ તે વસ્તુ મને ખુબ જ વધારે સારું લાગ્યું અને મતલબ માં પહેલા જેને પણ મતલબમાં ટ્રાન્ઝેક્શન મતલબમા થોડા થોડા દિવસે કરવા પડતું હોય તો તેના માટે આ વરદાન થી ઓછું નથી કારણ કે જો ટ્રાન્ઝેક્શન માટે આપણે ખુબ જ સારી રીતના ઉપયોગ કરી શકીએ છેલ્લે પેમેન્ટ નો અને ડિજિટલ પેમેન્ટ થી આપણે કેશે પણ આપણે ગયેલા હોય તો આપણે સ્કેન કરીને તે પૈસા આપડે ચૂ પી શકીએ કારણ કે બીજું તો શું કે આપડે પાસે આપણે પૈસા રાખી તો શું ફાટી જવાના, પડી જવાના અથવા ભૂલી જવાનું ભય રહેલો હોય પરંતુ આપણે આપડો ફોન તો કથે પણ ભૂલતા નથીતો જેથી કરીને ફોનમાં જ આપડે પૈસા હોય તો ખુબ જ એવું સારું પડે અને ડિજટલ પેમેન્ટ તો ખૂબ જ વધારે સેફ પણ છે કારણ કે તેમાં છે ને જો તે પિન આપણે જે નાખેલી હોય તે પી મારીએે ને તો જ આપણે મતલબમાં તેનું મતલબમા તો જ આપણેે પૈસા આપણે ચૂકવી શકીએ કારણ કે જો પીન ન મારે તો ત્યાં સુધી તે અ પૈસા આપણે ચૂકી શકતા નથી તો જેથી કરીને કોઈ પણ વ્યક્તિઓમાં આપણા અ આપડો ફોન પણ લઈ લે. તો હોય તો પણ તે લોકો પૈસા ચૂકી શકતા નથી જો તેમને પીન ખબર ના હોય તો. એટલે ખુબ જ વધારે સેફ વસ્તુ છે અને ડિજટલ પેમેન્ટ મને ખુબ જ વધારે સારું પણ લાગ્યું અને બીજું શું કે ડિજિટલ પેમેન્ટ છે ને આપડે આખા મહિનામાં આપણા કેટલા પૈસા ખર્ચ થયા હશે તે પણ આપણે જાણી શકીએી એ કારણ કે આખા મહિનામાં આપણે ડિજિટલ પેમેન્ટ દ્વારા જેટલી પણ ચૂકવણી કરી એ બધાનું ટ્રાન્ઝેક્શ કાઢી ને તેવો આપ આપણને બતાવી દેશે કે આ મહિનામાં તમારે એટલી ચુકવણી થઈ છે. તો એ વસ્તુ મને ખુબ જ વધારે સારું લાગ્યું છે જેથી કરીને આપણને ખબર પડી જાય કે આ મહિનામાં આપણે કેટલા ખર્ચાઓ થયા છે. અને કેટલા મતલબ આપણે બચત કરી છે અને કેટલા રૂપિયા આપણે આવ્યા છે. તો એ બધું કરીને આપડણે આપડું જે બજેટ બનાવવું હોય કે એટલા પૈસા આપડે ખર્ચ હોય એટલા પૈસા બચાવવા એટલા પૈસા ઇન્વેસ્ટ કરવા તો તે બધી વસ્તુ આપણે તેનાથી કરી શકીએ તો જેથી કરીને મને તો ખુબ જ એવું સારું લાગ્યું ડિજિટલ પેમેન્ટ બાકી તમારો અનુભવ જણાવો તમે
હા તમારી વાત તો એકદમ સાચી છે જો ડિજિટલ પેમેન્ટ થી આપણે કામ મતલબ સરળ છે. આપણા માટેને ડિજિટલ પેમેન્ટ કરવાથી આપણું સમય પણ બચે છે ને આપણેને લાંબી કતારમાં પણ ઉભું રહેવું પડતુ નથી એમ જોઈએ તો આપણે દરેક ટ્રાન્ઝેક્શન ના રહે છે તેથી હિસાબ રાખવાનું બી આપણને સરળ બને છે. ને પણ ડિજિટલ પેમેન્ટ યુઝ કરવું તો સારું બી છે પણ તેના ફાય એટલે ગેર ફાયદા બી કેટલા બધા છે જેમ કે આપણે જોઈએ કે મોબાઈલ અથવા ઇન્ટરનેટ ન હોય તો ડિજિટલ પેમેન્ટથી આપણે ચૂકવણી કરી શકતા નથી ને અથવા તો જો આપે ઓટીપી યુપીઆઈ કાર્ડ અથવા પાસવર્ડ લિંક થાય તો પૈસા ગુમાવવાનો પણ આપણને ભય છે અને નેટવર્કવા પણ સર્વર ડાઉન હોય ત્યારે આપણે ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી એમ આપણે જો બીજી કસે પહાડ બાજુ કોઈ મતલબ બીજી જગ્યા ફરવા જઈ ગયા હોય ને ત્યાં આપણને જો નેટવર્ક. નહીં આવતું હોય ને જે સામેવાળો વ્યક્તિ જો ઓનલાઈન પેમેન્ટ વાળો યુઝ નહીં કરતો હોય તો ત્યારે આપણા પર નહીં રે તે. એટલે આપણે એટલુ કેશ બી રાખવું જોઈએ કે ડિજિટલ પેમેન્ટ હંમેશા બધી જગા કામ નથી આવતું ને કેટલા લોકો તે બધું યુઝ કરતા બી નહી હોય ને નહીં આવડતું હોય તે લોકોને તો આપણને કેસે જ આપ આપુ પડે છે એટલે તેનું આપણને ધ્યાન રાખવું જોઈએ.
હા એટલે જ તો મને તો આ ખુબ જ વધારે એવું સારું પણ લાગ્યું અને જેથી કરીને છે ને કે જે ડિજિટલ પેમેન્ટ છે. તો આપણને ખૂબ જ વધારે એ મજા પણ આવે છે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવામાં કારણ કે જયારે પણ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરીએ તો આપણને અ આપણને મતલબ આ પૈસા ખોવાઈ જવાની અને અ એવું બધું કંઈ ભય ના રહે એટલે ડિજિટલ પેમેન્ટ મે ખુબ જ સારી રીતનો ઉપયોગ હમણાં તો કરતો થયો છ અનેથી ડીઝલ પેમેન્ટન ને સાથે અમારા બીજા બધા ખર્ચા હોય જેમ કે તમને કહો તો લાઈટ બિલ ચૂકવવાનો હોય અને બીજા બધા પણ બિલ બધા ચૂકવાના હોય એટ ઘરે બેસીને જ મેં આરામથી ચૂકી દઉં છું કારણ કે પેલા શું થતુ હતુ કે પહેલા અમારે ત્યાં જઈને લાઈન માં ઉભી રહેવું પડતું હતું અને ત્યાં સુધી જવા આવાનો પણ ટાઈમ ખુબ જ વધારે એવો લાગતો હતો અને જવા માટે ખુબ જ વધારે વાર પણ લાગી તમને ખબર જ છે અને ત્યાં સુધીમાં આપડું ખુબ જ વધારે પેટ્રોલનો ખર્ચો પણ થઈ જાય તો જેથી કરીને આપડે જો ઘર બેસીને બધી વસ્તુ કરી શકીએ તો ખુબ જ વધારે સારું પણ પડે અને બીજું તો ડિજિટલ પેમેન્ટથી છે ને આપણે કેટલીક વસ્તુઓ ઘરે બેસીને મંગાવી શકીએ જેમ કે આપણે કઈ ખાવાની વાનગીઓને એ બધું મંગાવવાનું હોય તો આપડણે ડાયરેક તેઓને પેમેન્ટ કરીનેને એ પણ મંગાવી શકે કારણ કેટલીક વસ્તુમાં કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન ના પણ હોય. તો આપણે પેમેન્ટ કરીને પછી પણ મંગાવવું પડે તો જેથી કરીને તે ઓનલાઈન જ આપણે કરી શકીએ એટલે- મે તો કહ છું કેલ પેમેન્ટ થી આપણે ઘણી બધી સુવિધાઓનો લાભ લઈ શકીએ અને- તે બધી સુવિધા આપણને ખુબ જ એવું મતલબ મફતમાંન જેવી મળી જતી હોય ખાલી એક બે રૂપિયાની એવું. અમક દખી ફીસ વસૂલ કરે છે. પરંતુ તે મને ખુબ જ વધારે મતલબ બજેટ પૂર્ણ લાગ્યું અને તો ડીઝલ પેમેન્ટ ખુબ જ સારીનો ઉપયોગ કરું છું. અને મેં ડિજિટલ પેમેન્ટમાં છે ને ગૂગલ પે નો યુઝ કરું છું અને- બીજી બધનો પણ આપણે સારી રીનો ઉપયોગ કરી શકીએ જેમ કે ફોન પે થઈ ગયો ભીમપે થઈ ગયો? અને ભારત પે થઈ ગયું એવું કરીને ઘણી બધી પેમેન્ટ ન ઓપ્શન આપણા પર ઉપલબ્ધ છે પરંતુ- આપણને જે સારું લાગે તે આપડે કરવું જોઈએ અને મે તોો ગૂગલ પે નો ઉપયોગ- કરું છું અને મેનન્ટ ખૂબ જ વધારેું ફાવી ગયું છે ગૂગલે ન ઉપયોગ જેથી કરીને- મેં ગૂગલ પે નો ઉપયોગ સારી રીતના કરી રહ્યો છું અને- બીજું તો શું ક ઓનન ઓન આપણે પેમેન્ટ કરીએ તો તેનાથી શું- આપડણે બીજું બધું વસ્તુ પણ કરી શકીએ જેમ કે તમને કહું તો આજના જમાનામાં- તમને ખબર છે ઘણા લોકો બધા શેરને બધું પણ ખરીદતા હોય અને શેર- ખરીદ વેજ કરવા માટે આપણે ડીમેટ અાઉન્ટ બનાવું પડે તો ડીમેટ એકાઉન્ટ બનાવીએ- તો ત્યારે પણ આપણા પાસે જો ડિજિટલ પેમેન્ટ નો ઓપ્શન ના હોય જેમકે એટલે ઓનલાઈન પેમેન્ટ આપણે કરતા ના હોય- તો આપણે શેરની લેવેઝ ન કરી શકીએ એટલે ઓનલાઈન- આપડણે શેર ની લેવેજ કરવી હોય તો આપડણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વાળું તો ચાલુ કરવું જ પડશે અને- ડિજિટલ પેમેન્ટ જો ચાલુ ન કરીશું- તો આપણે શહેરનું લેવીતને એવું બધવું પણ ન કરી શકીએ એટલે- તમને ખબર છે કે આજના જમાના માટે ઘણા બધા લોકો ઇન્વેસ્ટ કરતા હોય- એટલે મે તો કહું છું કે આપડે પણ ઇન્વેસ્ટ કરવું જોઈએ અને બીજું શું કે- ઇન્વેસ્ટ કરવા માટે આપણે ડિજિટલ પેમેન્ટો ઉપયોગ સારી રીતના કરી શકીએ- અને તો શું તમે પણ આ શેરની લેવેસને કરો છો અને તેના માટે તમે ડિજિટલ પેમેન્ટ ઉપયોગ- કરું છો?
ના તેના માટે તો અમે એ બધું તો કરતા નથી અમારા ફેમિલીમાં પપ્પા લોકો એ બધું કરે છે. પણ અમે ધંધા તો નથી કરતી પણ એમ- ઓનલાઈન મંગાવવાનો એ બધું તેનો ઉપયોગ હું કરું છું. ને જે આપણેે ઓનલાઈન મંગાવીએ એ લોકો- આપને ઘરે બેઠા બી આપી જાય છે. ને તેમાં જો આપણને કે- ડિલિવરી આપણે કરીએ તો એમાં આપણને વધારે લેએ છે પણ આપણે જો એમ ડાયરેક્ટ ડિજિટલ પેમેન્ટથી આપ- યુપીઆઈ કરતા એનાથી આપડણે- આપડે કેસ આલોને પૈસા આપ્યો તો એમાં આ લોકો વધારે ચાર્જી નથી લેતા એટલે- આપ એ તો સારું કેહેવાય એક તરફથી ને એમાં તો આપણ ન એમાં શું છે. આપણે ઓનલાઈન એટલે ડિજીટલ પેમેન્ટ નું એમ કરીએ તો આપડથી ઝડપી અને સરળ બી બને છે. એના બાુ રોકડ રાખવાની પણ આપણને જરૂર નથી પડતી- અને તેમાં જ સમયની પણ આપણી બચત થાય છે. એટલે ડિજીટલ પેમેન્ટ તો આ સારું કેહેવાય છે. તે બધા લોકોને તેવું બધું કરવું જોઈએ ને જો -આપણ ને ઈ ટાઈમ તો વધારે હોય ને તેના માટે જ આપણને એટલે બિલ ભરવું હોય બીજું કંઈ બી ખર્ચ હોય તો આપ ટાઈ અને મોબાઈલ થી આપણે કરી શકીએ બિલ અને રીચાર્જ એ બધું આપણે સફળતાથી એમ ઘરે બેસીને તરત જ કરી શકીએ એમા આપણને વધારે ટાઈમ વેસ્ટ કરવાની જરૂરી બી નહી પડે એમ ડિજિટલ પેમેન્ટ સારું કેવાય
હા એટલે જ તો મતલબ આ ડિજીટલ પેમેન્ટ મને ખુબ જ વધારે એવું સારું લાગ્યું અને બીજું તો શું કે -ડિજિટલ પેમેન્ટથી જો આપણે મતલબમાં ડીમેટ એકાઉન્ટ બનાવવું પડે જો આપણે શહેરની લે વેચ બીજું બધું કરવું હોય તો છે ને ડીમેટ એકાઉન્ટ બનાવવું પડે અને પછી તેમાં આપણે શેરની લે વેચ કરી શકીએ તો તે માટે મેં ઘણી બધી વાર એવું બધું કરીયું છે તે બાબતતે મેં તમને જણાવું કે તમે પણ જો શહેર ની લેવે બધું કરવાનું હોય તો મતલબ તમારે પેલા ડીમેટ એકાઉન્ટ બનાવું પડશે અને પછી તેમાં તમે જે શેર ખરીદશે તે બધા શેર તે ડિમેટ એકાઉન્ટ માં આવશે અને પછી તેમાંથી તમે બધા શેરની પાછું વેચાણ કરશો તો તે બધા જે પૈસા જમા થશે તે ડીમેટ એકાઉન્ટમાં જમા થશે અને પછી તમારી બેંક માં જમા તમારે કરવું પડશે અને જેથી કરીને મને તો ખુબ જ વધારે એવું સારું લાગે છે કે ડિજટલ પેમેન્ટથી આપણે તરત જ બધા પૈસાની ચુકવણીને બધુ કરી શકી છે પેલા શું થતું હતું કે પેલા છે ને આપડે ત્યાં લખવું પડતું હતું એટલા પૈસા મને જોઈએ છે અને તે ફોર્મ ભરીને પછી ત્યાં આપવા નું બેંકમાં જઈને લાઈનમાં ઉભી રહીને પછી તેટલા પૈસા તેવો આપવા ના આવે પરંતુ આજે તરત જ એક સ્કેન કરીને આપણે વીસ હજાર થી ત્રીસ હજાર રૂપિયા પણ આપણે ટ્રાન્ઝન કરી શકે છે જે મને ખુબ જ વધારે એવું સારું પણ લાગ્યું અને મને તો ખુબ જ વધારે એવું ગમ્યું ડિજટલ પેમેન્ટ લાવવાથી આપણે એક આધુનિક યુગમાં જીવી રહ્યા છે એવું મને લાગે છે અને બધું ઓનલાઈન થવાથી ખુબ જ મતલબ મારે જે નોટ નું ફાટી જવાનું પડી જવાનો ભય રહેલો છે એ બધો ભય પણ ઓછો થઇ ગયો છે અને આજે આધુનિક યુગમાં આપણને ડિજટલ પેમેન્ટ ખુબ જ વધારે કામ આવી રહ્યું છે તમારે શું કેવું છે
હા તમારી વાત તો સાચી છે આજના જમાનામાં તો ડિજિટલ પેમેન્ટ થાય તો ખૂબ જ કામ આવીલ્યું છે બધા લોકો તે યુઝ બી કરે છે પણ એની કેટલી બધી એટલે ફાયદા બી છે ને ગેરફાયદા બી છે એમાં આપડે જોઈએ તો મોબાઈલ હેગ થઈ જાય અથવા ખોવાઈ જાય તો આપણેે એમાં માં ભાઈ આપડે કશું ગિયા હોય તો થઈ જાય તો આપણે એટલે મુશ્કેલી આવે છે એટલે આપણે કેશ બી રાખવું જોઈએ ને એમાં તો જે ડિજિટલ પેમેન્ટ પર તો વધુ નિર્ભર બી નહીં રહેવાય કે કેમ કે ટેકનિકલ સમસ્યા એવું કઈ મુશ્કેલી ઊભી થાય એટલે આપણને બહુ પ્રોબ્લેમ જેવી થાય એટલે આપણે પછી દૂર કશે ફરવા જઈએ તો આપણને છુટા પૈસા કા તો કેશ બી રાખવું જોઈએ
હા એટલે જ તો ચાલો આપડે પાછા ડીજટલ પેમેન્ટ ઉપર બીજા દિવસે વાતચીત કરીશું
હા સારું ચાલો